હેલો
કેમ છો
અ બધા મજામાં તમે કેમ છો
આજે હું સ્કૂલ અ સ્કૂલ નો અનુભવ વિશે વાત કરવા જઈ કે આપડી આપડો સૌથી પ્રિય સમય ગોલ્ડન સમય હોય આપડી બાળપણ નો સમય એવું મને તો લાગે છે કેમ કે બાળપણનો સમય એટલો પેલો હોય છે જેમાં કોઈ જવાબદારી હોતી નથી કોઈ હ પેલું કોઈ એટલું પેલું હું કેવાય કોઈ જવાબદારી રહેતી નથી કોઈ આપણા પર નિર્ભર રહેતો નથી આપણે જે મનમાં આવે જે કઈ કરવાનું હોય એ કરી શકતા હોઈએ છીએ ને બાળપણમાં આપણેે અનેક મસ્તીઓ કરી હોય છે. જેમ કે અ ભાઈઓ બહેનો સાથે લડાવવાનું પછી અનેક અનેક અનેક વસ્તુ કરીએ છે તો મને મારો બાળપણનો અનુભવ તો મને ખુબજ ગમે છે. તો તમારે એ બાબત પર શું કેવું છે
હા મારા પણ બાળપણ ની ખુબ જ યાદ છે. સ્કૂલમાં હું જ્યારે પણ જતો હતો ત્યારે હું તોપ જ કરતો હતો પેલાથી જ મેં ટોપર હતો. અને ટોપ અને બેકબેન્ચર પણ હતો બેકબેન્ચર પરથી હું ટોપ કરતો હતો. સ્કૂલમાં અમે ઘણા બધા ક્રિકેટ ને એવું રમતા હતા અને તે અમને ખુબ જ મજા આવે છે અને જેના કારણે અ ખુબ જ સારું લાગે સે કે હું સ્કૂલમાં ભણેલો કે મને ભણવાનો મોકો મળ્યો કે હું જ્યારે પહી મે થોડો ઘણો પહિ નબળો પડી ગેલો હતો કે દસમા ધોરણમાં ત્યાંરે કોરોના આવી ગેલો હતો અને પસી અમે પાસ કરી દીધા અને તે મને તો અનુભવ ખુબ જ સારો લાગ્યો અને ઘણી બધી જ પેલા ધોરણમાં અમે સાથે હતા તે છેલ્લા લગી હમણાં લગી પણ સાથે જ છે જે અમારા ભણતા હતા તે આજે પણ મારી સાથે સે એ મને ખુબ જ સારું લાગે છે કે તેઓ મને ભૂલ્યા નથી હું પણ એને ભૂલ્યો નથી તમારે શું કેવું
હા બિલકુલ સાચી વાત છે તમારી એ તો પરંતુ મારે તો બા બાળપણના અનુભવમાં સૌથી બેસ્ટ પાર્ટ એ હતો કે મારો સ્કૂલ નો મારો સ્કુલ જવાનું ને બધું, સૌથી પહેલા મે સવારે સૌથી પહેલી સવારે મમ્મી ઉઠાડી દીધા હતા. નાવાનું ધોવાનું ફ એમ થ જાયને, પછી સ્કૂલે જવા નીકળતા પેલા તો હું કે મેં મારા મામાના ઘરે રતો હતો અને ત્યાંથી જ તો હતો, એટલે મને ત્યાં રવાનું બી બહ ગણતું હતું. કેમ કે મારા મામા ના છોકરો પણ જોડે છે તો એનાને એ લોકો જોડે રહેતો હતો એ લોકો જોડે આવતો હતો. અને તો લોકો એટલે મોટા એટલે એમું કે એમ ત્યારે તો કેવું કે મોટા ભાઈ બન એટલે સ્કૂલમાં એ વટ પડે એવું કાય ને, તો સાથે જતા પણ મારું એવું હતું કે મને જ સ્કૂલમાં જવાનું મન નહી હોય. બીધા હ સ્કૂલમાં જતો જ નથી. અને મને કેટલું બી જોર જબસ્તી મોકલ્યું સ્કૂલ માંથી પાછો આવી રહ્યો હતો. તો એ રી ખ જ જા મળ્યું હત સ્કૂલ પણ મારી અ મારા એવાય ને કે એકદમ સૌથી સારી મિત્ર હતી. તે તે એટલી બધી મારાથી હતી. મારાથીને લાગલી હતી મેકૂલમાં નહી જતો રડતી પણ હતી. પછી એને એ મારે ડેલી મારે ડેલી મારે એ ડેલી છે ને. મેં જતો તો મારા બાજુમાં જ બેસે કે મારે એની જોડે મેસું છે ડેલી મારા જોડે હતી. મારા જોડે બાજુમાં બેસતી મારા જોડે જતી. એ મોટ મારો મેં જો સ્કૂલમાં નહી જામ. તે પણ સ્કૂલમાં નહી આવે અને તે બી રણીને ઘરે જયા કરે. તો એ બાળપણ ન એકદમ વાત જ અલગ, તમારે શું એવું કઈ પ્રસંગ બન્યો છે?
હા અમારે સ્કૂલ બાજુમાં જ હું રી પણ જાતો હતો. ત્યારે ખુબ જ મજા આવતી હતી અમે ટિફિન ખાતા હતા. સાથે મળીને, અને તે મનેતો ખુબ જ આનંદ આવતો હતો કે ત્યાં હું ભણેલો સાથે કે તેમની સાથે અ મજા આવતી હતી અમે જયારે પણ વહેલી સવારે જાતા હતા અને તે ખુબ જ આનંદ આવતો હતો.
હમ અને તેમાં મન તો ખુબ જ સારું લાગતું હતું કે હમે સ્કૂલ જતા હતા અને જેના લીધે, એ મન તો બહ ખુબ જ સારું લાગ કે હા મારા નાના ભાઈ પણ સાથે આવતો હતો અને તે પણ મને ખુબ જ સારું લાગતું હતું કે તે એક એક બે ધોરણ વર પી આગે જ ભણ કે તે ખુબ સારું લાગેલું અને અમે ક્રિકેટ રમતા હતા અમે ટિફિન જે પણ લઈધા સાથે ખાતા હતા. હમ અને તે ખુબ જ અ મજા આવે છે અને જેના લીધે. ખુબ જ સારું લાગે છે જો આપણે એવું કરીએ તો અ હમ્મ એ જ. સ્કૂલ ની યાદો ઘણી બધી યાદ છે જેમ કે અમે ક્રિકેટ રમતા હતા ત્યારે દાંડા થીનેવા રમતા હતા. જયારે કુવામાં એ બોલ જહા કરે તે લેતા હતા. અમારા બાજુમાં વાડી હતી આંબેજ વાડી હતી અને તે ખુબ જ સારી લાગતી હતી. અને તે રમવામાં અમને ખુબ જ મજા આવતી હતી.
હા મિત્ર સાચી વાત, મેં પણ બાળપણ માં તો બોવ કરો તી અમારા કેવાય ને કે આખો દિવસ જ સ્કૂલ ની રજા તો વેકેશનમાં જ આવે તો પણ જો અહ સ્કૂલ ચાલુ હોય તો પણ શનિ રવિ નો એટલો ઇંતજાર હોય કે ક્યારે ર શનિ રવિ આવે. અને શનિ રવિ આવે એટલે સવાર થી રમવા નીકળી પડવા ખાવાના ટાઈમે પણ મમ્મી બોલાવે આવે ત્યારે જ ખાવા આવવાનું, પછી અહ જ્યારે મન થાય ત્યારે જ જમવાનું, બાકી નહીં જમવાનું, આખો દિવસ જમવા વગર બહાર અહ રમ્યા કરવાનું, એક વાર મારા સાથે એવું જ થયું તું, મેં ઘરે કહેવા વગર અહ લખોટી રમવા નીકળી ગયો હતો. તો તે દરમિયાન મેં ઘરે કીધા વગર નીકળી ગયો હતો કે મેં રમવા જાઉં છું. તો મને મારા મમ્મી પપ્પા બધા શોધવા લાયગા. કે ક્યાં ગયો, ક્યાં ગયો આખું ગામ શોધી વળ્યા આખે બધે પહોંચી વળ્યા પણ કશે મળ્યો નહીં. કેમકે અમે એક ગલીમાં ક્રિકેટ, અરે એક ગલીમાં લખોટી રમતા હતા. પછી આવી ને ત્યાં મારા પપ્પા જોયું તો લાકડી લઈને આવ્યા એટલે બધા પેલું કેને ભાગી ગયો ત્યાંથી, અને મને બહુ વડાયેલા બહુ માર પણ પડેલો એ સમયે. તે બી ઘણી બધી ગાંડપણ બી કરેલી. એટલે ને બાળપણનો સમય બહુ જ મસ્ત હતો, એવું મને તો લાગે છે. તમારું શું માનવું છ
હા મારું પણ એ જ માનું છે, ઘણી બધી યાદો છે. આજે પણ હું જ્યારે પણ અહ તે ફ્રેન્ડ ને મલું સ્કૂલ ના તે મારા હાથે સાથે જ છે કે તેઓ અલગ કોલેજ કરે પણ તેવી એવો મારી સાથે જ છે, તે મને તો ખુબ જ સારા લાગે છે, અને જ્યારે પણ અહ કોઈ પણ કામ આવે ત્યારે ના અહ અને તે ખુબ જ મન તો મજા આવે છે. તમારી કોઈ યાદો એવી હોય તે જણાવોને.
હા મારી તો એજ યાદ છે. મારી તો એક જ ફ્રેન્ડ હતી ખાલી જે મારી બેસ્ટ ફ્રેન્ડ હત ઈ તો મને પેલું કેત અમ નાનપણમાં, બાળપણમાં કેટલો સરસ સપોર્ટ કરતી હતી પરંતુ જેમ-જેમ હવે આ મોટા થતા ગયા, જેમ-જેમ હવે આગળ ભણતા ગયા કે જેમ-જેમ આગળ વધતા ગયા, અમે દસમું પાસ કયરું, બારમુ પાસ કયરું પણ એનો આજ સુધી કોન્ટેક્ટ નથી પછી બારમું પાસ કરીને મારા પણ થોડા સમય પહેલા જ રિક્વેસ્ટ આવી હતી ઇન્સ્ટાગ્રામ પર, અને હું એ એક્સેપ્ટ કરી હતી પણ તો પણ અમારો એટલો કોન્ટેક્ટ નથી. પરંતુ બાળપણમાં જે અમે કેવાય ને કે જે મિત્રતા નો પ્રેમ તે અમે ખુબ જ આનંદ માણ્યો હતો. તમારે શું માનવું છે એ બાબત
હા તમારી વાત સાચી છે, કે એ બધી યાદો એ ખુબ જ સારી લાગે છે, અને જયારે પણ હું યાદ કરું અને કેરે પણ મુસ ઈબત કેવી પડી હોય, અને તેવો જ કામ આવે છે, અને સ્કૂલમાં ઘણી બધી અહ આપણે જોયા જ છે, જે ખુબ જ સારા લાગે છે, અને સ્કૂલની આદતો ખુબ જ સારી છે, અને જિંદગીમાં એક
સાચી વાત મારે પણ એવું કે મને તો શિક્ષિકાઓ અને શિક્ષકો બહ સારી રીતે રાખતા હતા તો મને તો સોનિયર જુનિયર વાળા સર ટીચર એકદમ હજુ બી ફેસ બોલે ને તો યાદ છે મને હજુ બી એ તેુંને આજ સુધી મળ્યો તો નથી પણ તે લોકોને હું મળું તો હું એ લોકોને ઓળખી તો લાવું છુ પણ તે લોકો એ વાત હાચી છેં એ લોકો પણ સાથ સાથ અને સત્કાર ખુબ જ આપ્યો હતો તેથી મે આજે ખુબ જ આગળ વધી ગું અને તને યાદ છે પેલા ફ્રી ટાઈમ મા રીસેસમાં સાથે બેસીને જમવાનું મસ્તી કરવાની મજા જ અલગ હતી તને શું લાગે છે તે બાબત પર
હા મને પણ એવું જ લાગે છે કે એ યાદો ખુબ જ સારી છે હા અમે સ્કૂલમાં જયારે પણ કોઈ પણ ફંક્શનને એ રાખતા હતા અને તેમાં પાર્ટિસિપેટ કરતા જ હતા અને આ ફસ્ટ આવવાનું પણ એ ખુબ જ સારો હતો પણ સ્કૂલની ઘણી બધી યાદો જેમ કે ટિફિન ખાવાનું કે સર જયારે ક્રિકેટ રમતા હતા અમે જયારે બાર કોમર્સમાં હતા ત્યારે અમે ક્રિકેટમાં જીત્યા હતા ત્યારે અમને સુરત અ સુરત થી અને લોચો ખવડાય્યો હતો સર કે તે પણ આજુ યાદ છે કે અને ત્યારે મેં બી પહેલી વાર લોચો એવો ફાદલો હતો કે તે ખુબ જ સારો અને સ્કૂલ માં જીતેલા હતા સર એટલે અમને લોચોને એવો ખડલો તમારે શું કઈ એવું પ્રકરણ યાદ છે
નહીં નહી અમે પણ સ્કૂલમાં તો કે સ્પોર્ટ ડેને એવું હોય એટલે અમે પણ ઘણી બધી અ ટુર્નામેન્ટોને એવું રાખવામાં આવેલુ હતુ અને અમે પાર્ટીસીપન્ટ કરિયું પરંતુ અમે તો ટોટલી ત્રણ ટ્રોફી જીત્યા હતા એક તો વોલીબોલ એક તો કબડ્ડી એક તો ક્રિકેટ એમ ત્રણે ગીમમાં અમારી ટીમ જીતી હતી પરંતુ અમુક અમુક પ્લેયર ચેન્જ પણ હતા પણ એ રીતે અમે રમીને અમે આગળ વધ્યા હતા તો એ રીતે અમને રમવાની પણ બાળપણમાં બહુ જ મજા તો આજ રીતે આગળ પણ આપણે બાળપણ વિશે સ્કૂલ વિશે આપણે વાત કરતા રહીશું
હા